હલો.
હ શી મજા માં? આગ ખરો મજા.
ચ હ છે તો મ લાગતો હમ્મ.
શી ખબર હું જ હજુ ખોલતી જ તારો આઈ ગયો.
એવું છે એમ ને નિષ્ઠાને હોય જા.
બાવાર ની તકલીફ હોય હવ ના રે રમેરા.
હમ્મ.
એ ફોન જોવરા હે.
અને આધ્યા આધ્યા.
ઈ ત એણે મોમન ત એણે ફોન જોતા હતાા અત્યાર.
એવું છે એમ.
ઓ એ જે ફોન જોતો હતો ને બહ વાતો કરતી હતી ફોનમાં.
હમ્મ એવું છે એમ ફોન જોયું છે એમ.
કોું તમારે કોમ કરચ હોય એટે.
ચાલે જાય. કોમકાજ છે હમણાં થોડું થોડું છે કોઈ એટલું છે નહીમ નતું આ દુકાન કોમ હતું? માલ બધે ભેગું લખાયેલા માર થી બોલો મહિનો પૂરો થ્યો ને એટલે બધો કેગો ક્લોઝિં નો ઓર્ડર લખાયો તો. તે, બધું ભેગો હોલ્ડર આયો એટલે કોમ નો લોડ વધારે હતો આજે થયુંતું હોન? તેમો એટલે નગ તો હટ આઈ ગ્યા.
હોવે હવે પાસું આ ચોમાસું આવશે ને એટલે વડી વધારે થશે મારે.
હમ્મ, એટલે અચામાઉ આવશે એટલે બ મેલેરિયા ને એવું બધું હમડેઇ. વધાએ જાહે ભાવ. હમ્મ હતો, હવ ડબલ ઋતુ થાય ખરીમ પાસું
હ ડબલ ઋતુ થાય, હ, હમ્મ.
હો, હવ, બીજું કો તમારે ચેવું ચાલે?
બસ અમારી ચાલ્યા કરે પણ
એવું એમ, મશીન નું કોમ ચેવું છે, કે નઈ હમણે?
બસ ના છે ને હાલ તો મશીન નું કામ ઘણુંય પડ્યું છે.
એવું સે એમ?
હવ, શીવાનું થાય જાય.
એવું એમ ને?
હવ, રોજ એક બે બ્લાઉજ સિવાય.
એવું એમ?
હમ્મ.
હમ્મ હ હ પારન નો?
પાર્લર નું, હમણાં ચાર દાડા થી, નોકરી જાવાનું બંધ કર્યું હે.
ચેમ એમ?
ઘરેથી ચાલુ કરવું સે હવે. હ, આમ પ ઘરાક જ પાસે જ હોયથી.
ક એટલે પાલન કે મ
બે બે વયના.
ઓહો.
હ અમુક આઈબ્રો વાળા જે હોય ને ર પાર્લરોમાં જેને ગમે બધા કર્યા આપપા માંગે.
ઓહો.
એ અભિયાન નું ઓસુ ગમે છે એટલે
હમ્મ. એવું છે એમને, તો ચાલે ઘરે કરી દેવા થોડું થોડું ચાલુ. ચાલે ઘરે બે હોયને હેડી જાય ઘરનું હેડી જાય ને ઈએ થાય મશીન નું થાય, બધું બધું થાય, જેમ જેવું છે.
હવ તાઈ એ પનાર સમસી લેવાનું હવે બધું ફાઈ ગ્યું હે એટલે વધો ના આવે.
સાલેે, અને ઈ તો પછી તો કરે તો તમે થોડું થોડું પ્રેક્ટિસ કરિજો એટલે અને ઘર ની ઘરે કોમ થતું એટલે એમાં તો હું વધારે આઈડિયા આવે આપણને.
હમ્મ, વધારે આઈડિયા આવે. હમ્મ હમ્મ હમ્મ હમ્મ. શું કો, ખાવાનું પતિ ગ્યું?
હવ જામી લીધું કોણ. કઈને હાલોકને આયા, એટલે જ ને. હા અતારે બટાકા નું શાક બનાયુ તું અને સેવ બનાઈ તી ઓવી, ઓલી આપડે ઘઉં ની.
એવે?
હવ ઘઉં ની સેવ વાપરી તી હ હ ને બેટાકાનું શાક ને હવારે દાડ ઢોકળી હતી. હોન હોવે. હન દાલ ઢોકળી ન ભાત ને રોટલી.
હવે હવારમાં બટાકા ન શાક ને દાળના રોટલા કર્યા તા.
ઓહો એવું છે એમ જાય અલગ દવાઈથી
હ હ
એવું એમ
હમ અને અતારવાડી રોટલો પડ્યો તો તે વખારતી તરો ડુંગળી ને ટોમેટા નાસીીને
જેવ ખતે ફમને
હા બીજી સાઉન્તી હેને
હઉ સવાંધ્યા અને શું થયું મકાન નું થઈ ગયું કે નહી થયું
મકાન નું અત્યારે ફોન આવ કે લોન થઇ જાય હે અતાર અઢાર ની થા હે
હ હ જેટલી થાય એટલી એન પપ્પા તો છેલ્લે પંદરે કે દી કે પંદર થાયને તો પંદરે કારણ કે હોય એને ફર્નિચર કરવાનું હતું બે લાખ બે અઢી લાખ વળાવવાના હતા
હા તો જ થોડી એટલું થોડી કોમ થઇ જાય ને એ ઉતર જ છે હાલવાથી જેલે રોન થાય એટલે હાલવા ના હોય
હા એટલે જ તો
હ બીજળ વિલા મળાીવા ફજ
હમ તે બસ હવે લોન જો બધી બધી થઇ જાય ને તો થોડા ઘણો જે લોનો બીજી હ ને એ પૂરી કરી દેવાની દે
ચાલે તો બીજો ખર્ચે વળી આખો થઈ જાય એટલો વળી વધારે લોન થઈ જાય તો
હા એટલે જ તો બે તણ લાખ રૂપિયા વધારે આ આવી જાય ને તો હ એ નાનું નાનું હે એ બધું પટી જાય એ હા બસ એક કપતો રહી ર્યો
ચાલે એ તો શું બધા ભેગા થઈને થોડું થોડું કરતું પતી જાય રહ્યું અલગ અલગ ટુકે ટુસ બધા ના અલાવવા પડે
હ ગમે એટલું પાડે પાડામાંલે તો એ પાાડામાં જ જાય જમા ના થાય
હમે હમ આઈ એવું જ થાય આઈ તો મને ખબર છે ભાડા માં લ ભાડામાં છે અમે નહી બે વરષથી એવું જ છે અમાં દોઢ વર્ષ થઈ રહ બે વરષ થઈ રહી દિવાળી જમ લો તો મ ક ચાર હજાર ચાર ચાર તારીખ બાર હમ
બે તો બે વરસ ના જતા રહે
હ આરામથી શું
તા હમ એલા ના કરતા કીધું આ બધે એમ કે વ્યાજ ભરવું પડે વ્યાજ ભરવું પડે પણ આ
એમ એમનેમ જતા ર છે ને વગર કોમના બાર મહિના હ જાર યાળ લેવાના કશું કર્યા વગર
હમ એવું લાગશે તો પાઈ ઉપર સોલાર નહી એટલે સોલાર ના ખાઈ દી ઘરું સબ ડાયરેક્ટ લોન કર
એ તો સા હાલ હ સુલા જમા જ આવે ને પૈસા તો ના વાપરો તો એમે હ આપડે તો ઠીક ના વાપર એ જમાં આવ દ એ ફાયદો જ થાય ને
હમલો અમે લાઈટ બિલ પર હો એના કરતા આવતો પરવાનો
હાચી વાત છે
હા બસ તો સોનથી થઇ જાય
હમ સો ન સોલા મ પચાસ હજાર એિતતેર હજાર જે સબસિડી આવે સિત્તેર હજાર ભરવાનું થઈ જાયને વધારે સર વધ તો હોતા નહિ એટલે એટલે જ ને સબસીિડી વાળ હમમને ખબર તમામણી પાછ ભ નખાય ન એને પાછું એટલે હોને દખાયને શું ભેગી ભેગી ભેગી કો હમ હ એ જતે જ સ ચિડી આવી ને એટલે સીતે ફરવાન છ એક ચાલી આજુબાજુ પડી છે
અમારેમાં ભાઈ આવ છોકરા ની એ સોલાર નાખ ખાઈ અને અને હ તો જેવી સબ સીડી આ કો
હમ લઈલાજ બાજુ આવે જ જાય તે જેવી કોને હ હમ
તે લાખ રૂપિયા પરવાના હ હપ્તા હપ્તા ભરે જાય
હા તો સાલેરા હમ એટલે જ ને
હ હવ આપડે કા અ એની ટ્રેક્ટર લાએ એને લાખ રૂપિયા સબસીડી ના
ઓ લખ રૂપ સબજીીડીની હ ખબર ત લખ રૂપિયા કર થડી એવું સમજી લેવાણ કે વ્યાજને બરોબાર નીકળીાય શ ખોતો છે તારે હ હ મૂડી ના ભરવાની ત્યાં ગ આપડે તો સબસીડી આવી તાર હ એવું થયું ને તાર હ વ્યાજ બરોબર ને્યા જ મોડી મોટી ભરોવા દેશે સોલાર માતો વ્યાજ નહીખતા પચાસ ટકા થઈ ગયું તારે ત હા સોલાર માં પચાસ ટકા ગયા હોય વ્યાજ છું
હ હય બે ચાર દાડથી જે જવાબા લે પછી સોમવારે આ બાંધશે કો એ ફોટા- બોટા પાડવા
લનગઢ એવું છે એમને હ પ્રાઈવેટ બેંક વાળો શે કોણ છે?
એ ખબર નહ એને ભાઈબંધ થવાય એને તા બનેવી ને પેલા ફર્નિચર કરયુ તું ની પૈસે
એવું છે હમ હમ હમ
હવે એમ કરતાય થઇ જાય શોંધી
તાલે.
ના નું હે મકાન પણ એમ કે પોતાનું તો ખરી
ઓ એ એવું જ હોય ને સાર‌ અ ગમે તારે એવું હોય કે આપડે હોવે આપડા પાસે સગવડ થાય ને આપડે એવું લાગે કે હવે નવું લેવું છે મોટું લેવું છે તો જયારે જારે વેકો ને તો એમાં પૈસાથવા વધ વધા ઉપવાના જ છે ને એમાંથી કવડું થવાનું હ સાર હા તો એજ ને એમ એમ ગમે જ હો સધરી એમ એમ છે કોઈ ગમે તે મકાન લોક ના લો તો એમાં ભાવ ઘટવા ન‌ઇ વધવાનો છે ભવિષ્યમય સરે એમ મકાન જ દુકન લો મકાન લો ફોનનું લો એ ખેતર લો તમે ગમે લો તમે ભાવ વધચ્ચે ઘટશે નહી
પક્ષી
હમ તહિદ ને
હ અમારે તો જણા હાથરમાંઈ જાય તો ઓલી વિતાર માં જમીન વેસી હતી આ પ્રોપર્ટી ની પાસે આવી એ સમજવાનું
હ
હમ
સ એ તો જ હ્ છે હ હા હ હ હાચી હ એવું જ થયને તો હમ
હ ભગવાન ની કૃપા કે એટલું ને એટલું પાસું આલે હે
પાસું આલે શે એ તો અહીયા ન ભગવાન નો પ્રતાપ કેવાય ને કે એટલું પાસું આલે એટલું કીધ એ મકાન લેવાને હા પડી ડમકાન ફાઈનલ થઇ જવાથી થયુ હોય એમ
હમ બે ના પાડુ ઈજ મહત્વનું મન તો એ હતુ કાકોજી એ ના પાડશે નેમાં હાહારો એ ના પછી પણ કઈ બધે ની આ થઈ ગઈ એટલે વાંધો ના
હમ ર એ જ નહી ત એટલે
હ
હા કો
ઓ હા
બીજી શાંતિ છે કો ચાલે છે હવ આ બારનું હવે જોવો છો જે રીતનું થાય છે હવેે અઠવાડિયું ક્યાથી ચેલા રશે એટલે જોઈએ છે અઠવાડિય કયાથી પણ હવે આ શની
કેતા હતા કે બે દાડા કેવાય આબુ છે એમ કેતા હતા
અ ઓલા શની રવિ આવાનુ કેતી હતી
એટલે એમ કેતા હતા કે બે દાડા અહિં પાટણ આવુ છે એમ કેતા હતાા
એવુ એમ એમને
કે આઈબ્રો વેક્સ એ બધુ થોડા ઘણું શીખાય ને
હ હ
બે દાડા રે થોડુ પણ હા
એવું હતું એમ ને એમ તો અમારા સોસાયટીમાં ચાલે એવું છે પાછું જો આવડતો
હા તો એમ કે ઈ બે વય ન આવડી જાય ને તો બીજું પછી
હમ
બીજુ તો ઓટોમેટિક આવડી જાય
હમ તમારે એમ સોસાયટીમા ઓમ પાસુ બહાર જવું કંટાળે બધાય બાટલા બાટલા મળી જતું હોય તો પાછું હોય
ફેશીયલ ને બધું આવડી જાય ને
હમમ ત ત આ બાજુમ નથી હેલી કરતી હતી ને એ શીખવા જઈ પેલા પાર બધા કશું કરતી નહી લઉભગ તો કોણ હો
કોઈ નઈ પિંકી કે તમે થોડા ઘણું ફેેશિયલ ને વેેેકસ ને એવું શીખી આપડે તો એવું જ કરવાનું છે ને બીજું તો બીજું તો પહ આવડે એવું જ છે સેલું છે
હમ હમ
હ એ તો આપતો જાતે આવડી જાય ભાઈ
હમમ આરામથી થોડું થોડું થોડું થાય આવડી જ હે થોડું થોડું તમે એના ઉપર લાઈન લોને તમે એના ઉપર ધગશ રાખો તને ગમે કોમ ના આવડતું હો આવડે તો ધગસ હોવી જોવે તમારી
આમને હપ્વું જ નતું આવડતું હું પાર્લરમાં જઈ ને એટલે બેન છું કે ખબર છે કે મેં તો વિચાર કર્યો હતો કે કોમલબેન ને પૈસા પાસા આલ દવ
હમ
કારણ કે એ શીખી જ નય શકે પણ એની જગ્યા એ જે ઓલી બેસે ને એના કરતા કોમલબેનનું કામ સારું
કઉ તગસ હોવી જો મેન ક નહી તમારે કોમ આવડા છે ધગસ છે.
હાડ એમ કે હાડી પેરીંગ ગામડા ન ખરીને એટલે એને એમ થાય કેને શું આવડ છે? હમ એ બધી આઈ ફાઈ હતી બીધી હતી.
હોવ હોવે.
પણ એના કરતા મારું કોમ હારુ હે.
હમ હમ. હા હમ હમ હમ.
હ મ મેં આવડી હવે ઘરે ચાલુ કરી દઉ
ચાલે ઘરે ઘરે ચાલુ કર તો ચાલે. બીજું કો હોવે ચાલે ઘરે દાળમાં ખાલી બે ગળક આવું તું છે તી ઘણા લેતોય હમ આરામથી.